સિલ્ક એડ કોટન એક્ઝિબિશન ના ન્યૂઝ જોયા પેલેસ ગ્રાઉન્ડ પર આજથી જ શરૂ થાય છે
ફોન કરવાની હતી મે સવારે ન્યુઝપેપર માંને એડ જોઈતી કાંજીવરામ બનારસી અને પેઠળણની મોટી સ્ટોક આવ્યો છે એવું લાગ્યું હતું કે આપડે ક્યારે જઈએ
મને તો અત્યારે જ જવાનું મન થાય છે પણ તને ખબર છે ને મારે આજે બપોરે થોડું કામ છે આપડણે સાંજે ચાર વાગે મળીએ તો કેવું રહેશે મારે આવતા મહિને મારા નણંદના લગ્ન છે એટલે મારે ઓછામાં ઓછી ચાર પાંચ સાડીઓ લેવી જ પડશે
હ મારે પણ મારા ભાઈના સાસરી પક્ષમાં આપવા માટે કેટલીક ભેટ લેવી છે સાંભળ આ વખતે પેલા ટુસુ સિલ્કમાં પણ કઈક નવું આવ્યું છે એ હું ર રેશમી કતી હતી રશ્મી તો ગઈ કલે ગઈ હતી તો સાડી પ્રકાર અને પસંદગીમાં ચર્ચા કરી લઈ કે કેવી સાડી જુએ છે આપને
હા ત્યારે પો પેસ્ટલ કલર્સમાં ઓગ ઓરેન્જ અને બહુ ટ્રેન્ડમાં છે પણ મને તો પેલી પરંપરાગત બાંધણી અને પટોળા વગર ચેન્જ જ નથી પડતું ચેનજ નથી પડતું સાચું કહું ને તો એક્ઝિબિશનમાં રિયલ પાટણના પટોળા તો મોઘા હોય છે પણ સેમી પટોળામાં સારી ડિઝઇન મળી જ ત્યાં રહે છે ને?
સાચી વાત છે. ગઈ વખતે ત્યાંથી એક ગઢવાલ સાડી લીધી હતી. ને હજ હજી પણ એવી જ ને એવી જ છે. પણ એનામાં સાઈનિંગ બી એટલી જ છે. આ વખતે મારે લેનિન કોટન જેવી જ છે. હોફિસમાં પહેરવા માટે એકદમ એવું જ લાગે છે મને
અને તને યાદ છે પેલી બ્લૂ કલરની કાજીવરમ જ પેલી તમને યાદ છે પેલી બ્લુ કલરની કાંજીવરમ જે તે ગત દિવાળી પર જ પહેરી હતી. એનો બોર્ડરનો ઉઠાવ બહુ સરસ હતો અને મને એમાં એવા જ કોઈ એકાદ શેડ ના માં જોઈએ છે. અને કદાચ મરુન કે બો અહ બોટલ ગ્રીન
હા એં મેં સાઉથ ઇન્ડિયન સ્ટોલ પરથી લીધું હતું. આ વખતે તો સાંભળ્યું છે કે પશ્ચિમ બંગાળના કારીગરો એ જામદાની સાડીઓ લઈને આવ્યા છે. તો એકદમ લાાઈટ વેટ હોય છે. ઉનાળામાં તો બેસ્ટ હોય છે. બજેટ અને ખરીદી રણનીતિ બનાવવા માટે સારી છે.
પણ જો જે એ આપણે ગયા વખતે જેમ બજેટ બહાર નીકળી જઈએ. ગયા, વખતે આપણને ફક્ત બે સાડી લેવા ગયા હતા. અને દસ લઈને આવ્યા હતા.
હ અરે હા સાડી જોયા પછી તો સ્ત્રી નું મન તો ક્યાય કાબુમાં રહે છે? અને એમાં જો ડિસ્કાઉન્ટ હોય તો તો પૂછવું જ કેમ? ત્યોં બાય વન ગેટ વન જેવી જ જે કોઈ સ્કીમ હશે તો આપણે તો સાથે મળીને શેર કરી લેશુ ને
હા એ સારો આઈડિયા છે. અને હા ત્યાં પેલા હેન્ડમેડ હેન્ડમેડ જ્વેલરીના પણ સ્ટોલ હોય છે ને. મારે સાડી સાથે મેચિંગ ઈયરિંગ્સ પણ લે જોવા છે ટ્રાય અ ટ્રા ટ્રાફિક અને પાર્કિંગની ચિંતા પણ હશેને ત્યાં પણ
અ અ તો આપણે મારી ગાડી લઈને જઈશું. પણ ત્યાં પાર્કિંગની બહુ માથાકૂટ હોય છે ને. તો આપણે થોડા વેલા નીકળી જઈએ તો સારું રહેશે.
હા ચાર વાગે નીકળીયે તો સાડા ચાર સુધી પોહોંચી જ અ જવાય. પછી નિરાંતે ત્રણ ચાર કલાક જોઈશું સાડી જોવામાં ઉતાવળ ન કરાય એક એક કાપડ તપાસવું પડે ને?
હા એ તો બરાબર છે અને ત્યાં પેલું ફૂડ કોર્ટ પણ હોય છે ને? એટલે શોપિંગ પતાવીને મસ્ત ચાટ અને કુલ્ફી ખાયશું.
હા હ
ને હજી એક વાત કેવાની રહી ગઈ પેલી ચંદેરી સિલ્ક સિલ્ક ની સાડીઓ છે ને? આ વખતે બહુ વેચાણ છે. સાંભળ્યું છે કે મધપ્રદેશ ખાસ કારીગરો આવે છે. તારું શું કેવાનું છે?
હા ચંદેરી તો એવરગ્રીન છે ને. પણ જોજે હો અસલી અને નકલી ઓળખતા આવડવું જોઈએ. આજકાલ તો બાજારમાં મિક્સ સિલ્ક બહુ વેચાય છે. આપણે પેલા હોમમો હોલોગ્રામ અને સિલ્ક માર્ક ચેક કરવો પડશે.
સાચી વાત છે અને પેલી લખનવી ચિકન હગારી સાડીઓ વિશે શું વિચાર છે? મારે ઉનાળામાં લગ્ન માટે કઈક એવું જોઈએ છે. કે પહેરવામાં હલકું હોય. પણ દેખાવામાં એકદમ રોયલ લાગે છે.
ચિકન કારીમાં તો તું પેસ્ટલ પિંક કે લેમન યેલો કલર લેસે ને તો એકદમ ક્લાસી લાગશે. પણ આ વખતે ભાવમાં પણ થોડો વધારો હશે ને એવું લાગે છે. પેલી ટીશ્યુ કાજી કાજીવરમ કે અત્યારે સેલિબ્રિટીઝ પહેરે છે ને એની કિંમતો આશરે પંદર થી વીસ હજારની આસપાસ હશે.
બાપરે એટલું તો મોઘું એટલો તો મારું બજેટ નથી મારે તો પાંચ થી છ હજાર હુથી રેન્જ જ માં સારી બે ત્રણ સાડીઓ લેવાની છે. જો બહુ મોંઘી હશે તો માત્ર વિન્ડો શોપિંગ જ કરીશ
હમ અરે ના રે એક્ઝિબિશનમાં તો દરેક બજેટનું મળી જ રહે અને હા સાડી લીધા પછી એના બ્લાઉઝનું શું અત્યારે તો પેલા એ એલ્બો સ્લીવ અને બ્લે અ બેકલેસ પેટર્ન બહુ ચાલે છે.
હા હું તો વિચારી જ રહી છું કે જો સારી સાડી મળી જાય ને તો બાજુમાં પેલા હેન્ડવર્ક વાળા બ્લાઉઝ પીસ મળે છે ને એ પણ લઈ લઈશ ગત વખતે તો મેં ત્યાંથી એક આખું ભરત કામ કરેલું જેકેટ લીધું છે. જે કોઈપણ પ્લેન સાડી સાથે પહેરી શકાય.
વાહ એ તો બહુ સરસ આઈડિયા છે મારે પણ એક અ બેલ્ટ વાળી સાડી ટ્રાય કરવી છે પેલી ઈન્ડો વેસ્ટર્ન વુ ઊ લુક વાળી ફોટોમાં બહુ સરસ લાગે છે પણ ખબર નહી મારા પર કેવી લાગશે.
તારા પર તો બધું જ સરસ લાગે છે તો તારી હાઈટ સારી છે ને એટલે તો તારે તો બોડ બોર્ડર વાળી સાડી જ લેવી જોઈએ. મારે જેમ નાની બોર્ડર્સ શોધવાની જરૂર નથી સા
હા સાચુ કઉ છુ તો સાડી લેવી સહેલી છે પણ એને સાચવવી અઘરી છે મારી પાસે પેલી પેઠાણ પેઠણી છે એને દર છ મહિને તડકે સુ સુકવી પડે અને એની ઘડી બદલ અ બદલાવી પડે છે
હોવે સાચી વાત છે એ તો પણ સાડી એ તો આપણું ઘરેણું છે મમ્મી કહેતા હોય છે ને કે સાડીમાં સ્ત્રી સોળે કળાએ ખીલી ઉઠે એટલે જ તો આપણેે આટલી મહેનત કરીએ છીએ ને
ચોક્કસ અરે તારા સાસુમા માટે કઈક લેવું છે ને એમની પસંદગીની તો એકદમ સોબર છે
હા એમના માટે તો હું કોટા ડોરિયા અથવા તુષાર સિલ્ક જોઈશ એમને ભપકા વાળો કલર્સ જ્યાં ક્યારે નહી ગમતો એમને તો સફેદ કે ક્રીમ કલર જ સારો મળી જાય છે બસ તૈયાર તૈયારી તો કરવી જ જોય ને
હા ઓકે તો હવે તો હવે હું ફોન રાખું છું ભારે પેલ મારે પેલા દરજીને ત્યાં જઈને જૂના બ્લાઉઝ પણ આપવાના છે ચાર વાગ્યે તું શાર્પ આવી જજે હો મોડું થશે તો બધી સારી ડિઝાઇનો લોકો લઈ જશે
હા હા હા હું ચાર વાગે તારા ગેટ પાસે હોઈશ તારે ફોન ચાર્જ રાખજે આપણે ફોટા પડ પાડવાના છે
ઓ બાપરે જો તો ખરી કેટલી ભીડ છે મને લા લાગે છે કે આખું શહેર આજે અહીં જ ઉમટી પડ્યું છે
હા પણ જો સામ સામેના પેલા પટોળાના સ્ટોલ પર કેટલા સરસ કલેક્શન છે ચાલ પેલા ત્યાંથી શરૂઆત કરીએ
પેઉ ભાઈ પેલા રાણી કલરનું પટોળું બતાવશો હા પેલું જેમાં હાથી પોપટ બાઝ છે સેલ્સમેન બેન આ રિયલ હે હેન્ડલૂમ પટોળું છે એની કિંમત પચીસ હજાર રૂપિયા છે પણ જો તમારે સેમી પટોળામાં જોઈએ છે તો આ બાજુ છે જે માત્ર પાંત્રીસોમાં પડશે
આ પચીસ હજાર તો બહુ વધારે છેને પણ પેલું પાંત્રીસો વાળું મટીરિયલ બહુ રફ લાગે છે આપડે પેલા બાજુ વાળા સ્ટોલ માં જઈએ ને તો ત્યાં ઉપડે સિલ્ક રંગની કાપડની પસંદ કરવી જોઈએ
હા આ સાચું છે જો આ લવન્ડર કલરની સાડી કેટલી સુંદર છે આના પર સિલ્વર જ જરીનું કામ અને અત્યારે લગનમાં લવંડર અને ગ્રે કલર બહુ ફેશનમાં છે
વાત વાત તો તારી સાચી છે
હા પણ
મારે લવન્ડર કલરમાં જરા ફીકું લાગશે મારે પેલા રોયલ બઉ અથવા પીકો ગ્રીન કલર જોઈએ છે અરે જો આ બાજુ તો કાનજીવરમ તો જો જાણે સોનાની લહેર હોય
હ
આનું કામડ તો એકદમ મુલાયમ છે અને કેવાય કે અશજી ભાઈ આના બીજા તારા ફસલ છે
આમાં મરૂન બોટલ ગ્રીન તો બહ જ ગોલ્ડન કલર ઉપલબ્ધ છે. અત્યારે સેલ ચાલે છે એટલે તમને વીસ પરસેન્ટ ડિસ્કાઉન્ટ મળશે. અને સ્માર્ટ ખરીદી. હા, ભાઈ અને આ પીસમાં તો બહ ઓછી જગ્યા છે અમારે તો એમ્બ્રોઈડરી કરવી હોય એક એક્સ્ટ્રા કાપડ છે.